હમ
હા બોલો બેન કેમ છો.
મજામાં તમે કેમ છો
હ હમ બરોબર
અવાજ આવે છે મારો
હા આવે છે, મારો આવે છે
હા આવે છે આવ્યો તમારો અવાજ
આજે આપણે કયા ટોપિક ઉપર વાત કરીએ
જે ઠીક હોય એના પર વાત કરીશું.
બરાબર છે.
હા આપણે જીવનમાં ઘણા મિત્રો બનાવવા જોઈએ. આપણા જીવનમાં મિત્રો નું ઘણું એવું મહત્વ હોય છે.
બરાબર છે.
જયારે આપડે કોઈ તકલીફ પડી હોય. હા, કેમ કે સાચા અને સારા એવા મિત્રો આપડે હોવા જોઈએ.
બરાબર.
આપડા જીવનમાં એક મિત્ર નું ખુબ જ એવું અનોખું એક એવું મહત્વ હોય છે.
બબર મિત્રો એવું બનાવણું કે, આપડે મુસીબત માં કામ આવે.
હા, સાચી વાત છે, આપડે એક સારો એવો મિત્ર હોઈએ.
જયારે જયારે આપણે મુશ્કેલ પડે, એ મિત્ર આપડે કામ આવવા ને એ. સાચું ભાઈબંધ કેવાય છે.
સાચી છે, કોઈક એવું એ કેમ કે કામ હોય ત્યારે આપણી સાથે હોય તો, એને જ સાચો મિત્રો કેવાય એમ.
હ મિત્રો ના બનાવવાના છે, જ્યાં સુધી આપડી જરૂરત છે, તે આવે નહી. બના ફાલતુ નું આપડે એ મિત્ર ના કહેવાય. ત્યાં સુધી આપડે જરૂર હોય. હમ, એ જીવનમાં એવા મિત્ર બનાવો કે, આપડે જે મુસીબતમાં આપડે કામ આવે.
આપણને કામ આવે સાચી વાત છે. એવા મિત્રો હોવા પણ જરૂરી છે, આપડે
હમ.
સારા અને સાચા હોવા જોઈએ એમ.
હમ. હમ.
સાચો મિત્ર એજ કેવાય, જે આપડા સુખ દુઃખમાં આપણે સાથ આપે. આપણે સુખ હોય, આપડે સારું હોય, ત્યારે તો બધા આવશે પણ જયારે આપડે દુઃખ હોય, કોઈ આપડે પરિસ્થિતિ ખરાબ હોય, ત્યારે જે આપડી સાથે હોય, એ જ આપડો મિત્ર કેવાય.
એ મિત્ર એ મિત્ર ના કેવાય, આપડે સુખ સુખમાં કામ આવે, દુખમાં કામ ન તો એ મિત્ર ના કેવાય.
હમ, બરાબર છે, જયારે આપડે દુઃખ હોય ત્, યારે આપણને કામ આવે ને, એ જ આપડો સાચો મિત્ર છે.
હા, એ આપડે સાચો મિત્ર છે, આપડે એ ક્યારે આપડે પરીક્ષા લેવી હોય તો લે શકીએ, આપડે જે મુસીબતમાં આપડે મિત્ર ને બોલાવો ને. મિત્ર પાંચ મિનિટમાં આઇન ઉભો રેને, એને સાચો મિત્ર કેવાય.
હા, સાચી વાત છે.
હમ.
તમારા મનનો જ આપડો ભાર આપડો સમજી શકે કે, આને શું તકલીફ છે.
હમ. હા, આપણે રોજ ફરતા હોઈએ, વાતો કરતા હોઈએ, બેઠક કરતા હોઈએ જે ચા-નાસ્તા કરતા હોય, ગમે તે કરતા હોય, જયારે રોજ આપણે સુખમાં હ, સાત આપને જયારે આપડે દુઃખ આવે ને, એ મિત્ર ને આપડે કોલ કરો ને, આવને તો એ મિત્ર ના કેવાય.
હા, એ મિત્ર એવા મિત્રોને આપણે રાખવા પણ ના જોઈએ.
હા, રાખવા જેવા.
જયારે આપડે કોઈ ખોટા રસ્તે જતા હોય તો, આપણને કોઈ સાચી સલાહ આપે, સાચું માર્ગદર્શન આપે કે, આપડી સાથે ઉભા રે. એ સાચા મિત્ર કેવાય, જે તમારે આપડી ભૂલો હોય એ, આપને બતાવે. અને સાચા રાસ્તે આપણે સાચો રસ્તો બતાવે એમ.
ત્યારે સારી શિખામણ આપડે આપડે જયારે બે ત્રણ-હજારની જરૂર હોય પાંચ હજારની જરૂર હોય અન મારા પાણે આજે નથી તો એ મિત્ર બોલે કાઢી ન આપે આપડે એની મિત્રતા ખાસ કેહવાય
સાચી વાત છે. ક્યારેક તો અમુક ક આપડા ને આપડા મિત્રો એવા હોય છે કે આપણી પાછળ જ ખરાબ વાતો આપડી કરતા હોઈએ. છે, એ આપડો સાચો મિત્ર ન કેવાય એમ.
સાંભળે છે આપડા સુખ દુઃખમાં કામ આવે છે આપણે જરૂર હોય તે આપે છે. આપડે સાચો મિત્ર કેવાશે. એવો મિત્ર જરૂરી છે જીવનમાં જરૂરી છે બનાવાનું
હા, સાચી વાત છે.
અમુક આપડા પાંચ-છ મિત્રો આપડે બનાવ્યા હોય આપડા ગ્રુપ સર્કલ હોય એમાંથી એક આદો એવો હોય કે આપડે આપડી હારે ઊભો હોય બાકી બે-ત્રણ તો એવા જ હોય કે આપડે પાછળ થીજ આપડી વાતો કર હોય આપડી સામે આપડુ સારું બોલતા હોય પછી પાછળથી આપડી ખરાબ વાત કરતા હોય બીજા જોડે પણ વાતો આપણી ખરાબ કરતા હોય.
સાચી વાત છે.
ચાર મિત્ર મે આપડી જો એ બુરાઈ કરતો હોય એ મિત્ર આપડે બોલે ને કે ના ના એ વાત બંધ કરો એની તે શું વાત કરી છે એને મિત્રતા કેવાય.
સાચી વાત ચે આ તો અમુક તો એવા હોઈએ કે આપડે કઈક ખરાબ વાતો કરતા હોય. તો એ પણ આપડી સાથે વાતો કરવા લાગી જાય એવું નઈ કે આપડે આય આપડા ફ્રેન્ડ છે આપણા મિત્ર છે તો આપડે એનુ આવુ ખરાબ ન સાંભળયે એમ
હમ એટલે તમાર મારો કેવાનો મતલબ ઇછે જીવનમાં તમે છો કે હું છો એવું મિત્રો બનાવો કે આપણે સુખ દુઃખમાં કામ આવે.
સાચે હોવો જોઈએ સાચી વાત છે. અને આપડે એમની સાથે સંબંધો એવા હોવા જોઈએ આપણે એને એમની સાથે આપડે એવો ટાઈમ સમય અને પ્રસાર કરેલો હોવો જોઈએ કે આપણને એને અમુક સમય એવો આપડો આવી જાય કે તો આપણને એ સમય યાદ આવવો જોઈ કે એને આપણી સાથે આપડો ભાઇબંધ હતો એ સમય આપણો હતો એમ
બરાબર છે.
હ અમુક તેવા સમયે તો કોઈ આપણી સાથે પણ નથી હોતા આપણે જીવન એવું આ જીવન એવું છે કે આપળે ક્યારેક એવો સમય આવે છે ને કોઈને ખબર જ નથી હોતી.
એમતો આપડે મિત્રો સાથે ગુડ ફ્રેન્ડસ આપણે ફેમિલી આપડે એવું નથી કે આપડે મિત્ર બાર નાજ બનાવીશુ આપડા ઘરના સભ્યો હોય એને પણ આપણે મિત્રો બનાવી શકીએ કે આપણે એની સાથે એવી રીતના રેવું પડે.
બરાબર.
હમ. અને આપડે એવી રીતના એની સાથે વાતચીત કરતા હોઈએ રોજે રેતા હોઈએ કે આપણને ક્યારેક એકાદ દિવસ જો આપડી સાથે એ ના હોય ને તો આપડે એની સાથે વાતો કરેલી હોય બેઠા હોય મજાક મસ્તી કયરી હોય, તો આપણને એ દિવસો યાદ આવવા જોઈએ.
સાચી વાત છે. મિત્રો તો એક એવો જ હોવો જોઈએ સરળ.
એવું બનાવો આપડે. મુસીબતમાં કામ આવે ને
હા આપણા આપડે એની સાથે બેસીને હસી મજાક કરી શકીએ આપડા દિલની વાત આપણેે એને કરી શકીએ, આપણને કોઈ માનસિક તણાવ આપને હોય મગજમાં કોઈ એવું આપણને હોય તો આપણે એને વાત કરી શકીએ. તે આપને મદદ રુપ બને એવો મિત્ર હોવા જોઈએ.
તમારે છે કોઈ એવા મિત્ર?
બનાવવું પડશે નતી પણ બનાવવું પડશે. જીવનમાં એવી મિત્ર
હં આપડે આમ આના પરથી આપડે એવું શીખીએે કે આપડે એવા સારા એવા મિત્ર બનાવા જોઈએ.
આજે આપણે આ શિખામણ કે આપણે જીવનમાં એવું મિત્ર નથી પણ હવે બનાવું પડ એવું છે કે ભઈ આપડે સુખ દુઃખમાં કામ આવે.
હોય કોઈ એવા મિત્ર આપણે સુખ સુખમાં તો આપણી સાથે બધા ઉભા રે આપણા આજુબાજુવાળા હોય એ પણ આપણી સાથે ઊભા રહેશે આપડે જો બે પાંચ પૈસાવાળા હશું તો, એ પણ આપણી સાથે ઉભા રહેશે, જયારે દુઃખ હોય આપડી પાસે પૈસા ના હોય, કોઈ એવી તકલીફ હોય તો આપડે આપણા ઘરમાં જ એવા સભ્ય રેતા હોય આપડે સગા તો સગા ભાઈઓ પણ આપણે કામ નથી આવતા.
હા કોઈ ભાઈ કામમાં હા હાચી વાત છેને દુઃખમાં આપડે ભઈ કામ નથી લાગતા.
સાચી વાત છે અત્યારનો આ સમય એવો છે.
આપડે તમારે છે જે એવો કોઈ મિત્ર?
હા મારો એક છે મિત્ર એવો.
હા, જીવનમાં જોઈએ આપડે મિત્ર સુખ દુઃખ હા, બરાબર છે બેન પણ. પરંતુ, મારે બનાવવી પડે નથી પણ બનાવવું પડે અવે. મારે
મારે હ સાચી વાત છે. મારી એક બેનપણી એવી છે ને, એ અમારે અધર કાસ્ટની જે અમાર બેની કાસ્ટ અલગ છે.
હા,
તો પણ હું ગમે ત્યારે અમુક કાસ્ટમાં તો એવું હોય અમુકમાં કે, કોઈ એવા માણસો ના કોઈ કરે ઘરે, ઘરે ના આવા દે, એવા સંબધ હોય, કોઈ એવું માનતા હોય. કરતા હોય બધું. પણ મારી ફ્રેન્ડ ને મારા મિત્ર બેનપણી છે ને એને એવું કશું જ નહી. હું ગમે ત્યારે એમના ઘરે જતી રહું, એ ગમે ત્યારે મારે ઘરે આવી જાય.
હ ભલે ન અધર કાસ્ટ ન ભલે હા ભલેને અદર કાસની પણ આપડે સુખ-દુખમાં તો કામ આવે છે ને, એને સાચી મિત્રતા કેહેવાય.
એટલે હું એના પરથી થોડો ઘણો એવું શીખી છું તો એવું મને આચ, તો આપે આના ટોપિક પર વાત કરીએ તો એક બીજાને આપણે શીખવા મળે.
તમારી જોડે વાત કરવાની મને બહુ મજા આવી છે મારા જીવન માં એવું હું, ફ્રેન્ડ બનાવ છું હું બી મારા સુખ દુઃખમાં કામ આવ,
ઓકે સારું ચાલ આપડે મળીએ બીજા ટોપિક પર,